હલો આવજ આવેવે.
આવે હ એકદમ સાફ સુથરો ક્લિયર આવે.
ક્લયર આ ને.
હા હચું ક્લયાર આવે.
આપડે કં હતા.
મનેવું ખબર.
મને બ ન ખબર.
હવે તમારે વારે તમારે ચાલુ કરવાનું.
હા બધું મારે જ ચાલુ કરવાનું હ હા બોલો.
હલો હલો.
હલો મઇક ટેસ્ટિંગ.
હું બોલો મારી પાસે ટોપિક નથી.
ટોપિકમાં હ. કાલે કઈ વાર સોમવાર કાલે લેકચર ક ગ?
તે મેં યાદ નહી રાખ્યું મે જયારે જવાની આય ને ત્યારે અમે જોવું.
એક ખરા. કાલે પેલો અંગ્રેજીનો લાસ્ટ લે છેલ્લો લેક્ચર આવતો છે ને?
અ કદાચ મંગળવારને આવતો છે ને.
હા તો તે જ પંદર મિનિટમાં આપણે નીકળી જ તો પછી લખવા મેમાં લખાડાશે તે આપણે કાળો બધ. મારું રેજ. એટલે કોઈ લખતું હોય તો તેના પર થી અમર માટે કોઈ નહીં લખે છોકરામાં
કઈ નઈ મારે ફેન લગતી હશે તો માગી લેવા.
હા તે ગી લેજેને એટ આપડ પંદર મિનટો નીકળીાય હું પણ મે એમ બધું લખી દયા એમ.
હા પ ન.
ત કે ભાઈ મારે બનાવવાનું છે. સામાન્ય રીતે બી એખાદ જાણવા પૂટું કામ લાગ્યું. બાકી તો સમય સમય તળ લાગે એમ થમ.
મે આપા.
ઉડા થઇ ગયા ત માળ.
કોન
કની.
તાર.
હમ.
હમ બધુંમાં તારા ઉલતર થાય મારે તો જઝીંગી માં થાય નહિ મળ.
થાય ને.
ક્યારે?
બહ રા રાખી થાય.
નહીં થાય.
હાઈ.
નિ થઈ.
મે ઓલું પીચર જોયું લાલો.
એ તો મેં ટોગીસ માં જોઈ આવલી.
તમે આજે તી વાર આટલડી જોયું પિક્ચર મસ્ત આું.
મસ્ત છે ખબર.
હમ એને બડી. ખરાબ આડત હતી ને તેના કારણે ફસાઈ ગયલા એમ કર્મોનું ફળ હતું.
દવી ઘેરમાં ફસાઈ ગેલો ઘેર માં.
હા તે ઘેરમાં હતી પાછી કરો
શું ખબર.
પછી શ્રી કૃષ્ણ આવેલા પછી કાઢેલા ને.
હમ.
કરવાનું ફળ મળે. એવું કે એ મૂવી.
તમે ખબર જેવા કર્મ કર તેવા ફડ મડે.
બરાબર.
મને ખબર નહીં કેવુ ફળ મળશે.
મળે જ ને હમણાં સારા કમ ને તો એને ફડ મળે જ.
કે મે એટલે મડશે. સફરજન મળશે.
એટલે કેળા એમાં ઓર્ડર હોય ને.
ના મને છે મેં તો વધારે પડતા સંતરા ખાવું ઓરેન્જ.
વટ વાઇટામિન સી જેવું.
હમ!
મે ચેરા હજુ પૈસા હજુ.
અરે યાર પાછો ફેસ પર આવી ગયો.
નઈ એટલે એનાથી સોરી નહીં પેલું. ત્વચા એટ સાઈઠ હે ને.
મને નઈ ખબર આજ લગી મેં તોણી જોયું પણ મને ખાવાનું સારું લાગે એટલે મે ખાવું.
ખાટું ખાટું.
ખાતું ખાતું. ખાટું ખાટું લાગી નઈ ખબર મને મીઠું બી સંતરું.
હા.
ખાટું દા કે એઠું એ અમુદાઈ ખાટું એ અમુદ મીઠાઈ.
મેં તો મીઠા જ ખાતા.
એવું.
હમ.
હજુ લગી ખાટું નઈ ખાધું.
હા તો ખાધું હશે મને યાદ નહી મળે મને યાદ નહી રાખું.
ગામ બેહું રહી.
હમ મને આટલા લગી કઈ યાદ નહી રહ્યું.
હ જાવા દે.
હવે નેક્સ્ટ.
હમ! કઈ નહી હું હું બનાનું હમણાં.
મારા ઘરે હમણાં ઈંડુ.
મારી મમ્મી હમણાં જ ખાઈ ને ગઈ.
હમ.
ઈંડુ.
હા! અમે ખાઈએ.
અમે તો ખાય જ ને.
તો કાલી મરગી ની ખાય એમ.
હા મરઘી ને મટન નહી ખાય.
ઈંડુ ખાઈ
હા કેમ કે તો પે ઈંડુ તો પેલાથી ખાધલુ મરઘી મટન ખાધેલું જ નહી હ આ લગી જ ન.
એવું ઈંડુ હારું લાગે પણ.
સારું લાગતું હશે મેચ થોડી મક મે તે નહી ખાઉ.
પેલાટે ખાડલી જવા હને ઈંડુ.
પહેલા પહેલા તો ખાધેલું નજવે ખ ખોરાક
જબરજસ્તી
એક એક વાટો મરઘી ભી ખાધી મે મને ખબર નહ કે અય મરઘી છે.
પણ પેલું પછી પેલું પ્ટી ખવા જ પડી જાય છે ને.
ના એટલ નહી ખવો પડે. એટલે હું થયલું મારા મામા ની ઘેરે ખાવાનું ભરલું.
હમ.
તે બોલાવલા મને મારી મમ્મી ની ખાય એટલે મારી મમ્મી ની ગેલી. મેં ગેલી તે પેલું એકદમ યલો યલો બનાલો ભજીયા જો દેખાય મન તો
તો તો ભજીયા આંગર ને ખાવા લાગ ગઈ તો મરઘી વેતાઈ ગી.
પણ એટ હાર જ લાગલો હટાર.
નહી મા પેલું અલગ લાગે કેમ કે મે નહી ખાવ એટલે.
હા હા એટલે જે એક અલગ લાગેલો હ એમ.
પછી મારો ભાઈ એક વા પેલુ બળગર આવતે
હા.
ટિકકી વારું
હા હા.
તે તે બી લાવલો બકી પૈકી દેલી ને બીજું ખાઈને ગેલું.
એલે ચિકન વાળો હતો એમ
હા ચિકન રોલ મેં આ આલુ વાળુ હ તમેને ખાતે મ ટીકકી બો ગમે.
હ ટીકકી હાઈ લાગે ને.
ચિકન લાવલો એટલે ભાઈ ફેંકી દેધું ને પેલું મેયોનીઝને તે બધું હો હતું તે ખાઈ મી
એટલે ખાલું તો છેજ એમ.
હા ખાધેલું તો છે જ કેવાય બીજું તો હું કેવું.
ખાઈતો પણ બહ મજા આવે બહ મસ્ત લાગે.
નહી એવું બધુંને મને મને મજા નઈ આવે.
બહુ જાતનું અલગ અલગ આવે ખાય ને બ ખાડી થઇ જાય.
તું ખા તું ખા મેં નહી ખાવાની અડકવાની નથી.
ખાવા પડે અમુક કહ નેમ ડોક્ટર બી કેયકે ખાવા પડે.
નહી નહી ડોક્ટર ની વાત ડોક્ટર જાણે મેં વેજીિટેરિયન છું એટલે વેજીિટેરિયન હવે
નિય નિયસી નિયસે ખાવા પડે.
હા તો ડોક્ટર સજેસ્ટ કરે એટલે ખાવા પડે. બટ એ બી ઓપ્શન છે કે નહી.
શું સોયાબીન?
વેજીિટેરિયન માં બહુ બધા ઓપ્શન પનીર સોયાબીન
હા પણ હેલ્ધી એમ હેલ્દી હોવું જોઈએ.
તે તો હલ્દી બી છે ને બહુ બધું છે.
મલે તો બધું જ બહુ બધું છે એટલે મલે તો બધું જ મલે. હા મે પાલક ની ભાજી ભી ખાતી હો હતી પેલા તો બહું જ.
હા તેમાંથી કઈ બહુ બધું માત્રા મળલું છે. કેલ્શિયમ કે હુંમ.
જે બી મળે તે મેને ખાતી તો હમણાં બંધ કરી મકું કેટલા દિવસથી,
કેમ
નમ મળે અયા
મળેર નહી.
હમ.
અટોવાળો ન બોડાઈ.
અઠવાડામાં મેં જાાવ તો ખરી પણ વસ્તુ લાવ જ નહી મ
કેમ ખાલી ફરો.
ખાલી પડવા.
સમમાજ તો બહુ મોટા ભરા હતો
હા બહ મત ભરાય
હોય લે ભરાય.
ક કોડી.
તા સુડી
ને એટલે તાંધ ભરાય કકવાળી માં જ
એટલે તો અમારે મેન બજાર તે જ લાગે મુખ્ય બજાર
તા જાય હા.
અમારો ડુંગળી લાગે તેમાઈમ
ખબર નહીં આવે
તો હું ખબર રાહે.
મેં કઈ ખબર નહી રાખું.
ન્યસ ત બધું ખબર રાખવાનું.
નહી તેવું કામ મારું આવે.
એટલે મને નઈ ખબર હ એટલલે મારા કામ ન જાંડ
અ તે તો મારા ગામમાં બી જાણી જાય મારી ભષા બી.
ઉભરા બે મિલિટ.
હમ.
હલો.
હલો.
હા.
હું થઈલું
એ તો બોલબર લેવારા
હા.
રમવા નામણાં સ્કૂલમાં એટલે
તું નહી રમે.
મેડમ અ ભંધ કરી રાખલો બોલ બ બેટ એક વરષથી નિરમુ.
કેમ.
બોલભાઈ તો રમે નેમ રમવાની ઈચ્છા જ થાય પછી ભણવાનું મ એ પેલું લાગે એમ કે આપણે કઈ ભણવાનો ટાઈમ હોય ને ત્યારે બી નહી લાગે એમ કે રમી આવ એવું જ થાય. એટલે પછી મેં વિચાર્યું કે એ તો પછી થાય પણ આપ પહુ પછી નહી આવે પાહું નહીં આવે ભણતર
હમણાં હ મે ચાાલ્યાગત છે.
એ હ હ આજે પેહલો પેહલો કોણ ડાય આઈવો?
ઈંગ્લેન્ડ.
હારે એ લોકો બોહો રન મારે.
એક વિકેટ નહી મળે એક વિકેટ નની હવે હમણાં પડી હ તો સારું હોય.
રનગેલા થયલા જેવમણા. ને વોય.
ઓવર પચીસ
બહુ મારી ગયા આજે.
હમ્મ.
ટોણસો ઉપર માર્યા તો પછી ચેસ કરનું ભારી પડે.
એ તો એલોકો જાણે આપડે
સિરીઝ જીતવાનું જ આજે, કેમ કે પેલી તો હારી ગ્યા ઈજ તો પછી એક તો જીતી ગ્યા એમ બે હજાર સત્તાવીમાં પછી જીટવાના કે ની?
ન વરી.
બ્રિટેન હાજુ જીતવા જ પડે ને એમાં ઈંગ્લેડ તો બીજા નંબરની ટીમ ને? ભારત પછી બીજા નંબર પર આવે બધેમાં.
પણ હમણાં એ વરષમાં ઇંગ્લેન્ડ બઉ
સારો રઈમું ને.
હા.
વઢારે પટ્ટું જ એ લોકોએ હારુ રઈમું હમણાં બડા ચાલા એટલે.
હમ્મ.
આપણામાં તો હમણાં બધાનું ડાઉન ફોલ આવી ગયેલું છે.
હા ડાઉન ફોલ જ છે બધાનું.
બેટ્સમેન લોગનું બધાનું જ.
ખાલી આપણુ જ નથી.
ડાઉનફોલ?
હમ્મ કેમ કે આપડે રમીયેજ ની.
ને મારે એમાં બી આવે ને મે રમુને મને ખબર ને. અમુંકને એમ આપણા આત્મવિશ્ વાસ બો હારો હોઈ ને અમુક નાખી પછી લાગે નહીં કે લાગહે બી બોલે એમ.
હા.
તમારે પણ બો
મેં ભી કેટલા કેટલા વર્ષ થયા છોડી મુકેલી.
તમાં બાજુ તો કોઈ રમટાની હશે ને?
બધા રમે કાઠે.
હા પિતા મંદિરે રમતા?
મંદિર એ નહી રમે.
તો કે ગ્રાઉન્ડ નહી મલે હ ગ્રાઉન્ડ છે ને એક?
હા ગ્રાઉન્ડ છે પણ તા કોઈ જાય ની મલે આમળા તો પાણી ભરાઈ ગયલું હશે.
હા હા એટલે નીચાણ વાણે ભાગે એમ?
હા. સાફ કરશે એ લોકો, વરસાદ જાય એટલે.
ઘાસ સાફ કરીને કાપીને પછી પાછા રમે પીચ બનાઇને.
એક પીચ બનાવહે.
ને પછી દ્રોણથી વીડિયો ઉતાર હે.
બધું કરે એ લોકો.
ટૂર્નામેન્ટ રમાડતા અહે ને?
હા ટુર્નામેન્ટ.
એટલે આખા ફડ્યાનું, આખા ગામનું એમ?
બધા ગામનો.
બધા એ રમો?